હા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
એકદમ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં. જોઓ ને આજ આ કલ લોકોની જીવનશૈલી રહેણી ખે કરણી ખોરાક એ કેટલું બદલાય ગયું છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ એટલી જ અ અસર પડે છે તો મેં વિચાર્યું આજે તમારી સાથે કઈક ખોરાક પૌષ્ટિક ખોરાક અને જંક ફૂડ જે સૌથી સારો ટોપિક છે મારા ખ્યાલથી આ વિષય પર ચર્ચા કરવાનો તો આપણે એના વિષય પર ચર્ચા કરીએ આજે અને એકબીજા પાસેથી કઈક માહિતી મેળવીએ.
હા તમે બિલકુલ સાચી વાત કઈ છે કે આપણા જીવનમાં ખોરાક એક બહુ બહુ જ મહત્વનો એક ભાગ ભજવે છે આપણે કેવું ખોરાક ખાઈએ છીએ એના પર આપણે સ્વાસ્થ્ય જે છે એ નિર્ભર એટલા માટે આપણેે આ વિષય પર ચર્ચા કરવી જરૂરી છે. ખોરાક જે છે આપડે જીવનનો સૌથી સારો અને બહુ જ અગત્યનો અ એ છે તો તમાર શું કેવું છે.
સાચી વાત આપણેે સૌથી પહેલા તો ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા રોજ બરોજ ના જીવનમાં શું ભોજન લઈએ છીએ અને શું એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી કારણ કે આજ કલ તો મોટા ભાગના લોકો જંક ફૂડ પર વધારે નિર્ભર થઈ છે. લોકોને પૌષ્ટિક ખોરાક ક્યાં જ ભાવે છે.
હા તમે બિલકુલ સાચી વાત કરી છે. મોટા ભાગના લોકો આજકલ જંક ફૂડ પર વધારે નિર્ભર થઈ ગયા છે. ઘરનું જે ખાવાનું હોય એ પૌષ્ટિક ખોરાક જે સારું ખોરાક કહેવાય એ તો લોકો ખાતા જ નથી. સૌથી વધારે ભીડ તો આજકલ બહારના જે જંક ફૂડ ના જે દુકાનો હોય એમના પર વધારે પડતી જોવા મળે છે. તમાર શું કેવું છે?
હમ એકદમ સાચી વાત છે અને બીજી વસ્તુ એ પણ છે જંક ફૂડ આ ખાવામાં ભલે સારું લાગે સ્વાદિષ્ટ લાગતું હશે આજ કલના લોકોને કે હા એકદમ સ્પાઈસી હોય છે તીખું મીઠું મસાલેદાર બધું હોય છે. પરંતુ શું એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સારું છે ખરું બિલકુલ નથી ડૉક્ટરો પણ ના પાડે છે કે આપણે જંક ફૂડ જેટલું બને એટલું અવોઈડ કરવો જોઈએ. જેનાથી આપણા સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યા ઘણી બધી વધી શકે. છે જેમ કે અપચો થઈ શકે છે. પછી મોટાપણો વધી શકે છે આ બધી સમસ્યા અ ઘણી વધી શકે છે જંક ફૂડથી જ્યારે પૌષ્ટિક ખોરાક એવું નથી થતું.
હા બિલકુલ તમે સાચી વાત કરી છે. આપણું જે શરીર છે એ તંદુરસ્ત બને છે આપણા આહારની પસંદગીથી, તેને ખાવાથી. તો એટલા માટે આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે સારો એવો ભોજન લેવા જોઈએ. શરીરના દરેક કોષો હોય એમને સારા રાખવા માટે આપણે સારો ભોજન લેવા જોઈએ, કારણ કે આપણા શરીરનું ઘણા મોટું મોટા ભાગનો જે હિસ્સો જે છે શરીર જે છે એ આપણા ખાવા પર નિર્ભર હોય છે. ખાવામાં પૌષ્ટિક ખાવું એ આપણા માટે બહુ જ સારું કહેવાય છે. લોકો આજકાલ બહારનું વધારે પડતું ખાય છે, શું તમે મને જણાવી શકો કે બહારનું ખાવાથી જે અને ઘરનું ખાવા વચ્ચેનું શું ડિફરન્સ છે?
બિલકુલ જણાવી શકીશ. સૌથી મોટો ફરક તો એ જ છે કે ઘરે બનેલું ભોજન એ એકદમ શુદ્ધ હોય છે, સારી રીતે બનાવેલું હોય છે, સારું હાઈજીનમાં રહીને અને સારા એવા પાણીનો શુદ્ધ પાણીનો ઉપયોગ કરીને બનાવેલું હોય છે. જયારે બહારનું ભોજન કંઈ-કંઈ રીતે બનાવેલું હોય છે, એમાં કયે ક કેવી વસ્તુનો ઉપયોગ થયો હોય છે એ આપણને નથી અજાણ હોતી, આપણે એનાથી થી અજાણ હોઈએ છીએ. બસ એ આપણને મસાલેદાર, સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગતું હોય છે એટલે આપણે બસ ખાઈ લઈએ છીએ. પરંતુ એ કેટલુંક અહ આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે એ આપણે નથી જાણતા કારણ કે એમાં શુદ્ધ પાણીનો ઉપયોગ થયો છે કે નથી થયો આપણને નથી ખબર હોતી, પછી એમાં કેવા પ્રકારના મસાલા, કેવા પ્રકારનું તેલ ઉપયોગ થાય છે એ પણ નથી ખબર હોતી. પામ ઓઇલ જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે આજકાલ જંક ફૂડમાં. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. પામ ઓઇલ ના નુકસાન તમે મને જણાવો તો થોડા.
પામ ઓઈલના તો બહુ જ નુકસાન છે. એનું સૌથી મોટું નુકસાન તો એ છે કે એ આપણા હૃદય ના રોગોને વધારે છે. એ પામ ઓઈલ જે છે એની અંદર અમુક એવા ઘણા બ ઘણા બધા પ્રકારના ફેટ આવેલા હોય. આ જંક ફૂડ ની અંદ ર આ પામ ઓઈલ નો યુઝ વધારે પડતું થાય છે. એના કારણે જયારે આપણે આ જંક ફૂડ ખાઈએ છીએ તો આ પામ ઓઇલ આપણા શરીરની અંદર જેટલી બી નસો હોય છે એ નસોને બંધ કરી નાખે છે, જેના કારણે રણે જે લોહી નો જે પ્રવાહ છે એ અટકી શકે છે, એટલે મારી તો લોકોને એ જ સલાહ છે કે જેમ બને તેમ આપણે જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવા જોઈએ કારણ કે જો આપણે સારું જીવવું હોય તો આપણે ઘરનું હેલ્ધી જ ખાવાનું ખવુ ખાઈએ ખાવું જોઈએ. શું તમારું શું કેવું છે એમાં?
એકદમ સાચી વાત કરી તમે. જે પ્રમાણે તમે જણાવ્યું એ પ્રમાણે જ અહ પામ ઓઇલ જે હોય છે એ કોલેસ્ટ્રોલ આપણા બોડીમાં વધારે છે અને કોલેસ્ટ્રોલ વધવાથી આપણને હૃદયરોગની સમસ્યા ઘણી વધી શકે. બીજી વસ્તુ એ પણ છે જે અહ આપણે ઘરે પણ તો આપણને મનગમતી જે પણ વાનગી હોય તે બનાવીને ખાઈ જ શકીએ છીએ ને, આજકાલ તો અહ ફોનમાં, સોશિયલ મીડિયા પર વિડીયોઝ મારફતે પણ આપણે ઘણી બધી વાનગીઓ શીખી શકીએ છીએ અને ઘરે જન જંક ફુડની જગ્યાએ આપણી મનપસંદ વાનગીઓ શુદ્ધ, હાઈજેનિક રીતે આપણે ઘરે જ બનાવીને ખાઈ શકીએ છે. પરંતુ લોકો ક્યાં માને છે આ વાતમાં, લોકોને તો ઘરે બનાવવામાં પણ કંટાળો આવે છે, એ લોકો વિચાર બધા વિચારે કે આ બધા કુછા કામ ણ કરે, એના કરતા બહાર જઈને ખાઈ લેવું ખુબ જ સારું. ફટાફટ ગયા અને ખાઈ લીધું. પરંતુ એનાથી આપણા બોડીમાં કેટલા બધા નુકસાન થાય કે કઈ વસ્તુ એ કઈ વસ્તુથી એ બનેલું હોય, મેદા એ બધું આપણા બોડીને નુકશ શાન કરે, એ વસ્તુ લોકો નથી સમજી શકતા. તો આ સમજણ શક્તિ નો લોકોમાં અભાવ છે.
હા તમે બી સાચી વાત એ છે, જો લોકોને બહારનું જ ખાવાનું એટલું ગમતું હોય જંક ફૂડ ખાવાનું એટલું ગમતું તું હોય તો. આનો આના ઘણા બધા જે છે, આ અવેલેબલ છે. જેમ કે આપણે. આ બહારનું ખાવાનું. આપણે બર્ગર પીઝા ગમતા હોય તો હવે આપણે એને આપણા ઘરે પણ બનાવી શકીએ છીએ, જયારે આપણે બહાર ખાવા જઈએ છીએ, યે ત્યારે બાર જે છે, એની અંદર પામ ઓઈલ કેવા ઘણા બધા ખરાબ કેમિકલ પદાર્થ ઉપયોગ કરીને પછી બનાવવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ છે, આપણે સારો ખોરાક ખાવો હોય તો આપણે ઘરે બનાવીને જ ખાવો જોઈએ, તે આવા જે જંક ફૂડ જે છે, જંક ફૂડ ની અંદર વગેરે જે છે, હવે આપણે એને આપણા ઘરે સા સારી રીતે બનાવી શકીએ, છીએ સારા તેલમાં કે સારી એવી સામગ્રીના યુઝ કરીને આપણે બનાવી શકીએ છીએ. તો મારે તો લોકોને એજ સલાહ છે, કે લોકો જે બાર નું ખાવાનું પસંદ કરે છે, એને ઘરમાં બનાવીને જ ખાય તમાર શું કેવું છે.
હા હા બિલકુલ. સાચી વાત છે, એવું જ કરવું જોઈએ, અને આજકાલ લોકો એટલા આળસુ થઈ ગયા છે, અને લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, કે લોકો ઘરે બનાવીને ખાવાનું પસંદ જ નથી કરતા, જેમકે સવારે આ આ ઓફિસ કે નોકરીએ જવાનું હોય, તો લોકો સવારે નું ટિફિન લઈ જવાને બદલે એમ વિચારે કે રસ્તામાંથી કંઈક નાસ્તો કરી લેશું પાઉવડા, ઇડલી, સમોસા એવું કંઈ ખાઈ લેશું પરંતુ એ જ સવા સવારે સવારે એ લોકો હેલ્ધી ઘરે બનાવીને કંઈક ખાય તો કેટલોું સારું રહે, એને એની જગ્યાએ લોકો બહારનું જંક ફૂડ તેલમાં તળેલું ખાવાનું પસંદ કરે છે, અને તમને પણ ખબર છે, કે બહાર નું બહાર જે દુકાનો પર જ્યાં વડાપાવ સમોસા એ બધું બનાવે છે, એ તેલ કેટલી વાર ઉકાળે છે, અને વારંવાર ઉકાળેલું તેલ એમાં બનાવેલું ભોજન એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, એ ન ખાવું જોઈએ.
તો છું, આજના ઝડપી યો આ જક ફૂડ આપણા કંઈક આકર્ષણ છતાં, ખતરનાક ભાગ બની ગયો છે, જેમ કે બર્ગર, પ્રાઇસ, પીઝા આવા ખાંડ વાળા પીણા વ આ વગેરે આ જે અત્યંત પ્ર પ્ર પ્રોસેસ દ્વારા બનાવ આવે છે, એવા એવા જે ખોરાક જે સ્વાદિષ્ટ લાગતા હોય છે, પરંતુ આપણા શરીરની અંદર જરદી વધારતો હોય છે, કે અતિશય ખાંડ ના કારણે આપણે ઘણા બધા રોગો કરી શ તો આપણે જેમ બને તેમ આ બધી વસ્તુ થી બહાર નીકળવું જોઈએ અને એવા જંક ફૂડ જે હોય, જંગ પદાર્થ જે હોય, એનો આપણે બહિષ્કાર કરવો જોઈએ, આપણે ખોરાક જે છે, બને તેમ બને ઘરેથી ખાવા જોઈએ. એલા શાકભાજી નો વધારે પડતો ઉપયોગ કરવા જોઈએ. કે ફલ ફ્રૂટ જે છે, એમનો ઉપયોગ કરવા જોઈએ, જેનાથી આપણે આપણા સ્વાસ્થ્ય ન સારી રીતે જે છે, ધ્યાન રાખી શકીએ છીએ મારું તો તમને બી એ જ કેવું કે તમે પણ ઘરે લીલા શાકભાજી ખાવો પપીતા નું વધારે પડતું સ સેવન કરો કે ઘણા બધા એવા ફ્રૂટસ નો સેવન કરો જેનાથી આપણા સ્વાસ્થ્ય અથવા તો તમે તમારા સ્વાસ્થ્ય ન ધ્યાન રાખી શકો છો. તમારે શું કેવું છે.
સાચી વાત છે, અને બાળકોને પણ આપણે એ જ શીખવાડવું જોઈએ, ઘરમાં કે પછી સોસાયટીમાં આપણે આ આજુબાજુમાં રહેતા આ અડોસ પડોશમાં પણ આપણે આ અ શીખ આપવી જોઈએ કે બને એટલું ઘરે બનાવીને ખાવું બાર નો ખાવાનુંને અવોઈડ કરવું જોઈએ, હા ક્યારેક ક્યારેક અઠવાડિયામાં કે મહિનામાં પંદર દિવસમાં એકાદ વાર ચાલે પરંતુ રોજ બરોજ કે એક દિવસ છોડીને એક દિવસ એવું કન્ટિન્યુસ ખાવું કે બહાર ના ચીપ્સ પેકેટ ચોકલેટ એ બધું ખાવું એ આ આપણા સ્વાસ્થ્ય માટે રોજબરોજ માટે સારું નથી, તો આપણે આ હેલ્ધી લાઈફ સાઈલની તેવું આજથી જ પાડીએ ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હ